તો શું અમારો અવાજ આવી રહ્યો છે તમને.
મારો અવાજ આવી રહ્યો છે તમને.
હા એકદમ ક્લિયર હમણા જોઓ ને મે તમને જણાવવા માંગુું તે પ્રમાણે હાલમાં જોઓ ને એન્જિનિયરો એટલું ખરાબ બધુ ડેવલોપમેન્ટ કરી રહ્યા છે જેમ કે પુલો છે રસ્તાઓ છે પસી બ્રિજો છે. એટલું બધું એ લોકો મિલાવટ કરીને બધું બનાવી રહ્યા છે જેથી કરીને હમણા તમે જોયા હશે રસ્તાઓ પણ હમણાં હાલમા રસ્તાઓ જે નવા નવા બન્યા છે તે પણ ચોમાસામાં પહેલું ચોમાસું આવ્યું છે તેમાં જ એ લોકો દબાઈ ગયા છે રસ્તા અને ટુ તૂટી ગયા જેથી કરીને આપણે જોયુ હશે તે આગળના એન્જિનિયરો જે રસ્તા બનાવ્યા હતા. તે હમણાં હાલના પાંચ થી છ વર્ષ સુધી પણ એકદમ સારા છે તે એન્જિનયરો હમણા રસ્તો બના આવી નથીકતા કારણ કે હમણાં એન્જિનિયરો બધાના દબાણ રૂપિયા વાપરે છે જેથી કરીને આપણે એવા એન્જિનિયરો આગળથી દબાણ આવે છે કે જેથી કરીને એ લોકો એટલું ખરાબ બધું મટીરિયલ વાપરે છે અને એ લોકો રસ્તાઓ બનાવી રહ્યા છે તે એવુ ના કરવુ જોઈએ જેથી કરીને રસ્તાઓ સારા રસ્તા બને અને ઘણા સમય સુધી ચાલી શકે છે તમે શું કેવો છો.
એકદમ સાચી છે તમે જેમ કીધું તેમ અત્યારે અમે સારંગપુર ફરવા ગયા હતા તો તમે જાણો છેક અત્યારે એક્સપ્રેસ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે બની છે અત્યારે ખુબ આગળ વધી રહ્યો છે. તે ચાલુ બી થઈ ગયા છે પરંતુ એ અત્યારે તમે જાણો છો. કે ઘણા બધા રસ્તાઓ અમે જોયુ હતુ રસ્તા ઉપર બેરીકેેડ મારી દેવામા આવ્યા કામ સારી સારી રીતે
તમે જાણો છો કે ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી અમને જવામા અત્યારે તમે જાણો છો જોકે એક્સપ્રેસ વે પર સ્પીડ લિમિટ જે હોય એકસો વીસ થી વધુ ની હોય છે તો જ્યારેમે એકસો વીસ થી વધુ ની સ્પીડથી જતા હતા અને જે બેદરકારી ના અમારે સામનો કરવો પડ્યો હતો તમે તેના કારણે આપણે જોઈએ જ છે. કે કોન્ક્રેટ ના રોડ અત્યારે બનાવામાં આવે છે તેના કારણે ઘણા બધા નુકસાન થાય છે અને તેના કારણે ખુબ નુકસાન થાય છે જેથી
તમે જોવો છો તો અત્યારે કોન્ક્રેટ ના રોડો બનાવે છે તેના કારણે આપણા જે વાહનો હોય છે. તેને ઘણી એવી બધી નુકસાન પહોંચે છે જેથી કરીને એટલે તમે જોવું તો ટાયરો ને ઘણાધ નુકસાન પહોંચે છે. અને ટાયરવાળી કંપનીમાં ઘણા વધારે પૈસા કમાઈ રહી છે કારણ કે ટાયરોને એટલું બધું નુકસાન પહોંચે છે કે કોંક્રેન્ટ રોડ ઉપર જેથી કરીને આપણા ટાયરો જો થોડા પણ એવા ખરાબ હોય તો તે ફાટી જાય છે અને તેના ફાટવાથી ઘણી બધા એક્સિડન્ટો થાય છે તમે પણ જોવ છો કે રસ્તા પર જો અચાનક ટાયર ફાટી જાય તો ઘણા એવા એક્સિડન્ટો થાય છે. અને પાછળવાળા ને પણ ઘણુ બધુ માર લાગે છે અને સહેવું પડે છે તો હું એજ કહેવા માંગુ છું કે અત્યારે જે બધા રસ્તાઓ બની રહ્યા છે. ડેવલપમેન્ટ તો સારું છે કોન્ક્રીટ ના રોડો પણ સારા બને છે પરંતુ તેના કારણે ઘણું બધું નુકસાન થાય છે. તે તેઓએ સમજવું જોઈ કે આજે ઘણું નુકસાન થાય છે તે તે સારી રીતે ચાલી શકે બધું તે રીતે તેઓ ડેવલપમેન્ટ અને અત્યારની દિલ્હી ની વાત કરુ તો તમે જોયું હશે કે જે પુલ તૂટી ગયો હતો અને પુલ અડધો ડેવલોપ થયો હતો અને સરકારો એ બતાવી દીધું હતું કે પુલ આખો ડેવલપમેન્ટ થઈ ગયો છે, તે બાબતે તમે જાણો છો? તમારુ શું માનવુ છે, એ બાબત?
હા તમારી વાત એકદમ સાચી છે, કે એવા ઘણા બધા ડેવલપમેન્ટ અડધે વ વચ્ચે રોકીને સરકારશ્રી બતાવી દે છે, કે તે પૂરા થઈ રહયા છે, જેથી કરીને ઘણા બધા વાહનો જો વા વગર પૂરુ જા તેના પરથી ગાડીઓ લઈ જાય છે અને તેમાંથી એક્સિડન્ટ થઈ જાય છે, જેથી કરીને એવું બધું ન કરવું જોઈએ ને પૂરી સાવચેતીથી આપણે રસ્તો પહેલા જોવો જોઈએ કે શું તે બન્યો છે કે કે ન બન્યો એવી બધી ઓનલાઈન એપો પર વિશ્વાસ ન કરવો જોઈએ જેમ કે ગૂગલ છે, ને એ બધી ઘણી બધી એવી એપો છે, જે રસ્તાઓમાં બતાવે છે, અને ઘણી બધુ જાણકારી પણ આ છે પણ અમુક વખતે તો એવું બધું બતાવી દે છે કે રસ્તાઓ બની ગયા છે પરંતુ ત્યાં બિલકુલ રસ્તો હોતો નથી અને અકસ્માતો થઈ જાય છે. તમે કીધું તે પ્રમાણે કોંક્રેટના રસ્તાઓ એટલું બધું સ્લીપરી હોય છે, જેથી કારણે ટાયરોમાં ઘણું બધો ફેર પડે છે જેથી કરીને ટાયરોમાં આવે છે એટલી બધી પ્રોબ્લેમ આવે છે જેથી કરીને જલ્દી ટાયરો પણ ફાટી જાય છે અને તે ફાટી જવાથી ઘણું બધું નુકસાન પણ વેઠવું પડે છે. ટાયરો એટલા બધા મોઘા પણ આવે છે અને તેમાં બધું કરીને આપણે જોય હશું. તે પ્રમાણે ઘણી બધી તકલીફો આપણને ઉભી કરી શકે. પરંતુ સરકારશ્રી એવું માનતી નથી માનતું નથી અને કોન્ક્રેટ ના રોડ જ બનાવે છે હમણાં ડામરના રોડો બિલકુલ હાલમાં બંધ થઈ ગયા છે તમે જોયું હશે કે કોન્ક્રેટ ના રોડો હાલમાં બનાવાનું એકદમ ઓછો થઈ ગયો છે. લોકો હમણાં કોન્ક્રેટ ના રસ્તા ઉપર વધુ ચલાવે છે. પરંતુ તેમાં સ્લીપ થવાનો ભય પણ એટલો જ વધારે થઈ જાય છે, પરંતુ લોકો એવું માનતા નથી ક્રોકેટના રોડ એવા બને છે, કે જેમાં ફક્ત થોડાક જ સમય સુ થી ચાલે છે, પછી ઉપરનુ બધું ઘસાઈ જાય પથરા બહાર આવી જાય છે, જેમાં ટાયરો પડવાથી ફાટવાની શક્યતા પણ ખૂબ ઘણી વધી જાય છે, અને તેમાં ઘણો બધો નુકસાન થવાનો પણ ભય વધી જાય છે, તે તો પણ સરકાર એવું માનતી નથી કે ડાંબર વાળો રોડ બનાવો છો ડાંબર વાળો રોડ એકદમ ટીપરી હોતો નથી જેથી કરીને ટાયરોમાં ગ્રીપ એકદમ મજબૂત સારી રીતે બની શકે છે. અને આપણને એટલું નુકસાન થતું નથી જેથી કરીને આપણે એવા ડામંબર રોડ પર વધુ ટ્રાવલ કરવું જોઈએ મુસાફરી કરતી વખતે આપણે ક્રોક્રેટ વાળા રોડ પર હોય તે આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ આપણે વધુ સ્પીડમાં ગાડી ન ચલાવી કે જેથી કરીને આપણે એક્સીડન્ટ થઈ શકે અને આપણને આનો સામનો કરવો પડે કેમ કોક્રીટના રોડ પર ટાયર ફાટ વાની શક્યતા ખુબ ઘણી વધી જાય છે.
તમારી વાત એકદમ સાચી છે, કે તમે જોવો જ છો કે અત્યારે જે પહેલાની રીત બધું ચાલતું હતું પહેલા ડામરના રોડો બનાવામાં આવતા હતા તે ખુબ સારું હતું અને અત્યારે તમે જેમ વાત કરી તેમ અત્યારે જોઈએ તો આપ જે ડુંગરાળ વિસ્તારોમાં જાય તો તે રોડ એટલા બધા કાચા હોય છે, અને તે જરાક પણ ડેવલપમેન્ટ નથી હોતા જેથી કરીને ટાયરોમાં પથ્થરો ઘુસી જાય છે, અને ટાયર પંચર થઈ જાય છે, અને આપણે ત્યાં જોઈએ તો ઘણા ઘણા દૂર દૂર સુધી એક પણ દુકાન પણ નથી હોતી પંચરની કે ત્યાં જઈને આપણે પંચર સુધારી શકીએ અને આપણે શાંતિથી જઈ શ કીયે તો તે જેવા એરયો છે જ્યાં આપણે રસ્તો ડેવલોપ થવો જોઈએ આપણે સરકાર શ્રી ને માંગણી કરવી જોઈએ કે ડુંગર વાળા વિસ્તારોમાં જો રસ્તો ડેવલપ થાય તો તે સારું રહેશે અને સારામાં સારું થઈ શકશે બધું તો હું એવું જ માનું છું કે જે ડુંગરાળો વિસ્તારો છે જ્યાં મદદ પહોંચી નથી રહી ત્યાં સુધી મદદ પહોંચાડવી જોએ અને રસ્તાઓ બનાવવા જોઈએ અત્યારને ત્યાં રસ્તાઓ ની હાલત ખૂબ ખરાબ છે. તમાર શું માનવુ છે?
તમારી વાત એકદમ બરાબર છે કે ઉપરના ડુંગરાડ વાળા વિસ્તારમાં હમણાં પણ કાચા રોડની સંખ્યા ખૂબ ઘણી છે કેમ કે ત્યાં સુધી માલ સામાન એવું બો સરળતાથી પહોંચી શકતું નથી પરંતુ સરકાર સિવાય એવી બધી યોજના આગળ લાવવી જોઈએ કે તા બધા નવા રસ્તાઓ બની શકે તે માટે બધી આગળ કાર્ય કરવું જોઈએ કે જેથી કરે ને ફક્ત એક થી બે વાર થ્યાં ને સારો રસ્તો બની જાય તો તે પાંચથી છ વર્ષ સુધી ચાલી શકે. જેથી કરીને તેમને સારી ઇનકમ આવી શકે સારું લેવલ્સ કરી શકે. સારા બધા વાહનો આવી શકે પરંતુ સરકાર જો એટલા બધો ખર્ચ કરવા માંગતી નથી એથી કરીને ત્યાં રોડ બની શકે. પરંતું એંવું કરવું જોઈએ નહીં અને તે લોકો માટે પણ સારો રોડ બનાવવો જોઈએ જેથી કરીને તે એટલે સારા રોડ બની શકે ટ્રાવલ કરવામા સરળતા બની શકે અને ઉંચાઈ વાળા વિસ્તારોમાં એટલું સારો રોડ હોય તો આપણે ગાડી એકદમ આરામથી ચડી શકે પછી એમ પણ સાદા રોડો ઉપરગાડી એટલી આસાની થી ચડતી નથી અને ત્યાં ચડાવવાની ઘણી બધી મુશ્કેલીઓ આવે જેથી કરીને જો આપણે જરાક પણ ચૂક્યા આપણા ટાયર સ્લીપ થઈ શકે છે અને પથરાઓ ખસી જાય તો આપણે પડી પણ શકીએ છીએ જેથી કરીને આપને ઈજાઓ પણ થઈ શકે છે જેથી કરીને આપણું
તમારી વાત સાચી છે કે પથરાઓ વાળા જે રસ્તાઓની આપણે વાત કરી તો તેમાં આપણે જોવા જઈએ તો ઘણું બધું સારો થાય છે અને તમે કહ્યું તેમ વા પથરા વિસ્તારોમાં જો આપણે પડી જઈએ તો આપણને વાગી પણ શકે એમ એવાય બધા સાંભળી શકે તો લોકોએ કેવી રીતે સમાજવા જોઈએ છે. આ બધું ખોટું છે અને તેઓ જો આજ રીતનું ચાલતું રહેશે તો તેઓને ઘણું એવું નુકસાન આપણે જો આવા વિસ્તારોમાં પડી જઈએ તો આપણા માથામાં જો પથ્થર વાગી જાય તો આપણું મગજ પણ હેંગ બેન્ડ થઈ શકે છે અને ઘણા બધા નુકસાન થઈ શકે છે તો આ બાબત સમજવું જોઈએ કે આ બાબત ખોટી છે ને આપણે કઈ રીતે આપણે કઈ રીતે શું કાળજી લેવી જોઈએ તે પણ સમજવું જોઈએ તો એ વિષય છે કેવા માંગુ જેમ રસ્તા વધારે ડેવલપમેન્ટ અને આપણે સારી રીતે રેશું તેટલું આપણને સારું પડશે એટલે મે હું તો એવું જ કહું છું અને તમે શું કહો છો કે આ રીતનું જે બધું ચાલી રહ્યું છે તો તે સારું છે કે નથી સારું.
તમે કીધું તે પ્રમાણે એ બધું સારું એવું કહેવાય નહી કારણ કે જો આપણા નુકસાન થાય તો આપણા માટે કોઈ પણ એવી સરકારની કોઈ વેવસ્થા નથી કે જેથી કરીને પણને એટલી બધી જોગવાઈઓ મળતી નથી અને હાલના તમે કીધું તે પ્રમાણે આપડે પડી જઈએ. આપણા માટે ખુબ જ નુકસાનકારક બની શકે છે જેથી કરીને ઘણા બધા એ વિસ્તારોમાં હાલમાં આવતા નથી. કે જેથી કરીને આવતું મોટું ઘણું બધું તો થઈ શકે છે જેથી કરીને આપણે એ બધી યોજનાઓ અને ઘણી બધી કેવું આપડે એવું કરવું જોઈએ કે જેથી કરીને આપણે પણ એટલું બધું સમજદારીથી પૂર્વક ગાડી ચલાવવું જોઈએ કે જેથી કરીને એટલી બધી ઇચ્છાઓ ન થાય આપડે પણ સમજીયે છે કે ઘણી બધી જગ્યાએ એટલું બધું વાહન વ્યવહાર ચડીશું જેથી કરીને રોડ બનાવી શકતા નથી આપણે સમજી એ છે પરંતુ એવું જોઈએ નઈ કે કારણ કે આપણે ઘણી બધી જગ્યા જઈએ છીએ અને આપણે પણ ઘણી બધું એવું ટ્રેવલ કરીએ છીએ આપણે એવું સમજવું જોઈએ કે આપણી જગ્યાએ આપણે રિકસ છે તો આપણે ઘણું બધું સાવચેતીથી ગાડી ચડાવી લઈએ પરંતુ એવું બધું કોઈ માગતા નથી. અને ખૂબ જોરથી ગાડી ચલાવે છે પરંતુ પરંતુ ઘણી બધી એવી સમસ્યાઓના છે. વાત ન કરવી કે આપણને કઈ લાગી પડે અને આપણને કોઈ તકલીફ ઉભી થાય જેથી કરીને આપણને ઘણુ બધું ઈજાગ્રસ્ત થઈ જઈએ તો આપ હોસ્પિટલ લઈ જવું પડે છે. તેના માટે આપને ઘણો બધો ખર્ચો પણ જોવા મળે છે પરુ એવું બધું કઈ પણ લોકો માનતા નથી ને ફક્ત સ્પીડે ગાડી ચલાવે છે ને ટેકરા ઉપર પણ ફૂલ સ્પીડે જઈએ છે જે જેથી કરીને આપણે કંટ્રોલ રહેતું નથી અને આપણે ગાડી ગુમાઈ દઈએ છીએ. પરંતુ આપણેે એવું કરવું જોઈએ નહી આપણે એકદમ સાવચેતીથી ગાડી ચલાવી છું છે. ટેકરા ઉપર પથર વાળા બધા વસ્તુ હોય છે જેથી આપણે એકદમ સાવચેતીથી પથ્થર વાળા વિસ્તારોમાં જોઈને ઉપરથી ગમે ત્યારે પથ્થર ના આવી જાય તે માટે આપણે એકદમ આરામથી ગાડી ચલાવી જોઈએ. પરંતુ એવું માનતું નથી અને આપણે હાલમાં જો નેટવર્ક નઈ બદલેમાં હોય તો આપણે ગાડી એકદમ સાાેથી ચલાવી દીધ કારણ કે જો નેટવર્ક ના હોય તો, આપણે ગમે કરી શકશું નહી, આપણા માટે ઇમરજન્સી કોઈ પણ આવી શકે એટલે આપણે હાલમાં એવી બધી કોએથી દૂર રહેવું અને આપણે એ બધી જોગવાઈથી આગળ વધતું રેવું જોઈએ અને ઘણું બધું કામ કરતા રેવું. તમે શું કેવું
મારી વાત એકદમ સાચી છે, તમે જેમ કર્યું અત્યારે તમે જાણો છો કે ઘણા બધા નુકશનો પોહોંચી રહ્યા છે. સેને મારા બધા નુકસાન જ થઈ રહ્યા છે.
સર
એ ખુબ સારી રીતે હવે ચાલે.
શાનાથી મલ્યું?
હમ્મ. હમ્મ.
આંખો દિવસ
તેમ તમને
તમારી વાત એકદમ સાચી છે કે આપડે એવું ન કરવું જોઈએ જેથી કરીને આપણે ઘણી બધી સમસ્યાઓ વાતી કરી શકી, પરંતુ આપણા વાઓ એવું કઈ માનતા નથી કે જેથી કરીને એવી બધી ચગવાથી દૂર રહે છે અને પથ્થર વાળા વિસ્તારોમાં પણ ઓછા સ્પીડે ગાડી ચલાવી જોઈએ અને ઘણી બધી વાતચીતોમાં આગળ વધતું રહેવું જોઈએ, અને આપણે એ બધી ટાયરો વિશે પણ ઘણી બધી સાવચેતી રાખવી જોઈએ કે જેથી કરીને આપણને કઈ હાનિ ન પહોંચી શકે. તમે શું કેહો છો?
તમારી વાત એકદમ સાચી છે. અત્યારની જ વાત કરું તો જે જુનાગઢ સાઈડ છે ત્યાં ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું હતું, નઈ? ત્યાં કોંક્રટના જ રોડ હતા ને ત્યાંથી અમે જઈ રહ્યા હતા તો અમારે ટાયરમાં ગ્રીપ નતી. તે ટાયર એટલો જલ્દી ફાટી ગયો હતો, અને જેના કારણે ચાલુ હાઈવે પર ટાયર આટ્ટાઓ ઘણી ઊન્ને નુકસાન ને હાની પહોંચી હતી. તો આપણે એ બાબત નું ધ્યાન રાખવું જોઈએ, કેાયર સારામાં સારા હોય તો એ લોંગ ટ્રીપ પર જવું જોઈએ. જો ટાયર થોડી પણ ખરાબ હોય તો આપણે દૂર ન જઈ શકીએ અને તાનથી ના જઈ શકી તો આપણે જે મને તેમ ગાડીની સર્વિસ કરાવીશું ટાયર ચારે ટાયર જો સારા હશે તોય આપણને દૂર જઈ શકીએ. ત્યારે અમારું ટાયર એવું ફૂલ સ્પીડમાં ફાટ્યું તું ને. એવું સોની સ્પીડમાં ટાયર ફાટ્યું હતું. જયારે ખુબ નુકસાન થયું હતું અને જેના કારણે ખુબ નુકસાન પહોંચ્યું હતું અમને તો તેના કારણે જે બીજી ગાડીઓ આવતી હતી તેઓને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું અને મેં સાઈડમાં ગાડી ઉભી રાખીને પછી વંચસ્થ ઉધાર્યું હત એ તો સારું હતું અમારા પા સ્ટેપની ટાયર અવેલેબલ હતું જેના કારણે અમે થોડા અ દૂર હતું. પંચરવાળો જે હોય, નવું ટાયર જેને નખા